હા કા કર.
કઈ નહી વઠી તું કા કરે.
બરાબર.
હમ કા વડી દું ક હો ખાલી હોતી. દૂજી વાર ખાલી દૂજી વાર ખાલીમે તો.
એવી કર એમ.
હા હા.
હા મમ્મી પપ્પા કામ કરે છે તો દુકાને આવી છું હું.
હમ હમ શાંતિ તું છો.
હા શાંતિ.
હમ હમ.
હા.
કહો ચાલે બનવાવો.
અસલ ચાલે.
હમ હમ મારા બી અસલ ચાલે તારી મમ્મી કા કરે.
મમ્મી ક વામે ઘર છે.
અન તારા પપ્પા.
પપ્પા કામ છે તો બાર છે.
હમ હમ. બરાબર હમ તો કોલેજ કઈ નહી મારા મમ્મી. કેરી ખોલ ર મારા પપ્પા લીમડી ગયા આયા ખાવા મેં બી પોપકોર્ન બનાયા તા.
હા. બરાબર. બરાબર.
કોલેજ બોલેજ જય કે નઈ જતી.
અભી તો જાઓ ને.
હમ હા. પચ દજો.
તહેવાર આવે છે ન રાખી ગઉ
હા હા
હમ રક્ષાબંધન પર રાખી બાંધવાય ને ભાઈ કે
હમ હમ તો ફે સ્કૂલ મે ને કોલેજ મે નને ફંક્શન કરાવે
હા કરાયો કેને સ્કૂલ કોલેજમાં ફંક્શન
હ શદના
હા
ફ બધી રાખી કાતી લાણી કેવ હ તો આખી કોલે વાળ ને સ્કૂલ વાળા ને બાંધવા ગયો હોય તો
તો બાંધવા ગયો હોય તો આખે લાણી પડે
કઈ નહી અલ ટાર્ગેટ દેખલ કે એંગ ભાઈ બનાવ તો બંધેવાગ એ
હા તો હું આાભીનેતા આપડે જ ભાઈ વડા ન અે જ અંધેવાવે
કને
ગઈ તો આપડો ભાઈ તો છે જ
હા તો છે હમ શાંતિ તજ
શાંતિ રાખી તો સાડાથી બંધાય ને આઠમ બંધાય રાખે તો
હમ
હ હા દીબ શક કોઈને રાગે પણ નહી જવાય તો વિચાર બેન નહી જા શકત કે કામ હોય તો
હમ કઈ નઈ તાર લગ ના જ પછી તું નઈ જાય લાગે એ લાગે છે
ના વા હું તો જાઉં ક પણ કદાચ ખામું હોય તો નહી બ જેવાનું
હમ હમ
હા
મારા ગામમે આવવા દાજે મારા ઘર
હ અંગ તારગ
હમ હમ
તું ભી આજે મારા ઘર
હમ ત આખી બાગ પ્રોગ્રામ છે
કઈ નઈ રાખીમાં તો મે લવો કાજુ કપરી ન પ વા બાંધવો રાખી બાંધવ ખોટા પાડવો હા હુ જ તો આપડે હવે તહેવાર ફેસ્ટિવલ સ દિવાળી હોળી એ આ જાયેર
હ હા તો તારા જીયા જગી મતલબ પેલી રાખીથી તમે કઈ લાયા તા
હમ લાયા થા ને પહચી દની થી પહચી દિની થી
હા પછી
હા પેલી વાર આવે તો દેણી પડે ને બાંધે તો
હ જ ને હા હા કોઈ પોચી પોોચી જ દે હવે તો રાખી હવે રાખી જ રાખીને હ પોહચી લે આવેને સાદી રાખી બાંધ દે
હા તો પોચી્યા હતા ને મારી જ જે તો બાંધી મારી ભાઈને
તાર ભાઈ કટરો મોટો છે
મારો ભાઈ દસમા આમ ભણે
દસમાંમ
નાા
મારા ભાઈ સાથે મારા ભાઈ ભીતરામાં જ ભણે
બરાબર હ
હમ હમ મારાજીજી કે ભી પેલી રાખી. કતે દમગ લાયા થ ચંદીગ્રહેના.
હા ચાંદીગઢ આવે. હેલા આપડા મેં તો બા બાંધા જ છે આપડે તો રાખી પર પેલી રાખી પર. હા પેલી રાખી પર બાંધ ન જ પડે ઓય પણ. આ હોળી પણ બી આવે તો પેલી એ હોય જ ને હારે કરે જ છે ને જં.
હા સબ ફેસ્ટિવલ મતલબ સ તહેવાર પેલા હોય તો આવે છે.
હા સ ફેસ્ટિવલ તો આવે દિવાળી કરવા આવે હોળી કરવા આવે.
હાવ જને શાંતિ થી જમ.
શાંતિ.
હમ હમ.
બરાબર.
બોલ લેજો.
બજ ક બસ હવે રાખી હવે રાખ. તેવા કરવું પછી નવરાત્રી આવે ગણેશ ચતુર્થી આવે.
ગણેશ ચતુર્થી મારી ફેવરેટ.
હા ગણપતિ કે આરતી કરવા ની આજે. ફે નવરાત્રી આ ફેર દિવાળી આ ફેર હોળી આઈ.
હમ પાછા હલુ જા ને.
હા.
હ પાણી વાતાવરણ ભી હો પાણી અહીં લાગે.
હા પાણી નું વાતાવરણ ય અમારે બી છે એવું આવે તો કે પણ બઉ.
મતલે પાણી આવે અયેર બનાવા.
પાણી આવે ત્યારે ઘેર બનાવવા. પાણી મે તો પુરણપુરીમાં મસ્ત લાગે.
પુરણપુરી મને વધારે ની ભાવે ઠીક. ઠીક મને આપડે પણ હું બનાતીની મારા મમ્મી કે માર પુવા જબર ભાવે.
બે રવા કે મલપા તો વાવે ભ પરમપુરી ભ વાવે.
મારે પપા કેવી ભાવે. એમને.
દઈ લો.
કાઈ નહી.
હમ. રાખે સ તહેવાર આ ત્યારે દનંધાય ને રાખી ને તહેવારને આ કરે ને એમ.
હદ નને હમ હમ
હલો.
હા બોલ બોલ.
કઈ ને કવ રાખે ને સ તૈયાર આવતા હોય એને ચાલતો રે એ તો ધાર્મિક તો તહેવાર હવે સબ. છે જે છે એ મનાવવાના પડે. આપડે હિન્દુ એમ ના પણ આપડે મુસ્લિમો ઉભી હોય ને મુસલમાન ન હોય.
હા સબ જાતિ પ્રમાણે હોય.
જાતિ પ્રમાણે સબ તહેવાર આવતા એને કમ મના ના પડે એનું.
હા તો છે બોલ શાંત
હે.
શાંતિ.
શાંતિ છે.
મારા મમ્મી કે માર બ ખરાબ આવે યાર ગજ્જબ ભાવે.
માલકુવા આ તો ભાવે યાર હવે ફેવરેટ તો હોવી ને હવે.
અઠવાડે અઠવાડે બનાવે્યાે મતલબ ઈચ્છા હો જના.
અતરા બધા ભાવે તાર મમ્મી કે.
હા હા.
મારા મમ્મી એ.
ના એ એની ઈચ્છા હોય અત્ર જય્યારે ગોળ ને બનાતે મારી મમ્મી
હા તો ઓછા હોય તો કર જ દેવાગે
હા એમની ઈચ્છા હોય તો મતલબ એકલી હોય ને તો હંગ એકલીક વદ્ર પણ અ લ્યા નર ખાણા આવતા પણણાવ ની ખાણા તો રહેેવા દો એમ
તમાર ખાવા તો તમે ખા કઈ ન હું તો બનાવિને ખા લઉનું હા.
ખાય હસ ના ખાય તો એ ના લીધે આપણને ભી ખાવા મળે ને.
હા પણ હવે મારો ભાઈ હોસ્ટેલ ગયો છે હવે આવી ને આઠ દસ જણને. દરરોજ વિ આઈ પી ખાઓ બનેગા.
કણા ગામમા ભણે તારો ભાઈ.
ગાંધીનગર ગયો છે. હા તો બી આવે ગે તો. જલ્દી આવે કત્રરે મમ્મી રોજ ખાવવા વી આઈ પી બનાવે તો રોજ મ રોજ ખાવા મળે એક અઠવાડિયા તો સાત હ.
તમારે નાસ્તા કે દુકાન શાંતિ નાસ્તો કર લેવો.
હા મારે નાસ્તા ક દુકાન છે ને રોજ કચોરી ભજીયા બણે અત્રે. પેલા આ હાજે પણ રોજ રોજની ભાવ કોઈક વાર હા મળે તો વઘારે હારુ લાગે.
આવુજ ને રોજ રોજ નિ ભાવે.
ચાને એનું હા.
કોક દિન ચાલે.
કોક દન ચાલે
રોજ તો પોતે ખાવા ની ઈચ્છા ની હોય. રોજ તો પોતે ભી ખાવાની ઈચ્છા નહી હોયયો.
રોજ તો રોજ રોજ મળે તો ઠીક ખાવા ની ઈચ્છા તો બાકી કોક દિ મળે તો બઉ મજા આવે.
અભી અ અ અ અમે થોડો અજીબ લાગે
હવે રોજની વાત રોજ મળે તો કોકે મળે તો ની મજા આવે કોઈ દન ની મળે ને મળે તો હારો લાગે.
જેબી અમારા દુકાન છે ને અમારા દુકાનને પડીખાને અતરંમ મળે નાના હ ને તો દુકાન દુકાન ના પડીકા જ્બર લેવા જતા ના અભી હમ પોતા કે દુાકાન મા એક ભી ની ખાઘી. ભાવેજની તો દેખ દેખને ની હોગા તો
નાસ્તા તુતો હમ બી ની ખાય પડીકા નુ છે હમ કા ખાય રોજ રોજ ભાવે જ ની આપણને
હા હા.
હમ્મ. તે હું કરે હે શાંતિ.
હમ્મ હમ્મ. રાખી આવી હવે તો રાખી કી રજા પડી ને હું ને અભી રજ. જેમ બી ગણી આવે ઈ ઈતો તહેવાર આવે
પંદરમી ઓગસ્ટ ચાય રજા પડેગા.
હમ્મ.
દિ દિવાળી પણ પડેગા. દશેરા ભી પડેગા પછી ગ હોળી હે તો હોળી પડેગા ઘુલેટી ભી પડેગા.
હમ્મ ઓજ ને.
તહેવાર આવે એના પ્રમાણે રજા દે હવે કો સ્કૂલ કોલેજમ્મ.
હુ આવું તે.
હમ્મ.
રજામાં કંઈ ફરી આવજે.
રજામાં ફરવા હોવ, ત્યાર દેખીએ ફરવા.
હા આવું જ ને
તું ભી આજા
આહા હું ભી રજા ને તો ફરવા આહા
હા આલે
હમ્મ પાણી જબર પડે ને અતરત તો
હમ્મ પાણી તો ચોમાસું પાણી જબર પડે કાં આપડે સ્કૂલ કોલેજ જાય જત્રો ઘણો
ઓદને.
હ. બીજુ બોલ?
કઈ ની શાંતિ બઠી
હુ બી બઠી શાંતિ.
હમ્મ હમ્મ. વાચે કે ની વાંચતી હતી.?
હમ્મ વાંચ્યો હવે તો વાંચે છું.
હમહમ શાંતિ તુજો. દુંજ શનતી હ પુછું.
હા શાંતિ બીજો ક આપડે ખાય હતી એમ. ચાલશ ભણો ઘણ આવો ને બીજા કામ કરો રોજ રગજ કામ તહેવાર આવે તહેવાર ઉ જોગ હે.?
હઉદ ને
આપડે તો હોળી હોળી પાછી નું આપડે તો, આપડે તો આપણા મે કઈ હોય તો છોડ છોડ છોરછોરી નું હોય આપડે ખજુર ને એનું દે ને આપડે.
હા
હ વાટેે આપડે તે આપડા ગામે આપણે જણા ગામે રેતા હોય જ્યાં રેતા હોવાનું. સેલિબ્રેશન કરે ને એ ન ઉજવણી કરે ને અત્રેય ઓવે.
હમ હમ
હા પછી આપડે તો આપડે હોળી પ છોરો હોય તો જવાર નો વાર બી લે ને નાના છોરાવાનું.?
હા
હા પછી સાત છોરો પ્રેગ્નેન્ટ છો વા જો બી પે લોકો પ્રેગનેન્ટ હોય તો પછીમ તો ખોળો બી ભરાવે ને સાતમા મહિનામાં ખોળો ભરાવે.
હા બેબીસવાર ને એવું.
બેબી સાવને એ નું કરે હા. હમ આપડે બેબી આપડા હોય ને બેબી સવા એ અર્ગર કરે ને તહેવારમાં?
હમ હમ
પછી ડિલિવરી બા પછી સવા મહિના પછી હ હાહરી વાળા આવે ને ઘી દેવાનું.
આવે આપણામે આવે છે.
એ આપણા તહેવારમાં આવે ન રીત રિવાજ
હ હવે હળ તહેવાર ના આવે ત બ જોવું બો નવા નવા કપડા ખાાવ મીઠાઈ નનેવ ખાવાગ
કપડાને એ ન લાભ રાખી છે તો રાખી વાબે કપડા
હમ હમ હમ હમ્મ
હા
હમ હમ શાંતિ તીજું